મસ્તે કેમ, છો?
તમે કેમ છો?
બસ મજામાં, હમણાં તો મજા આવતી સે પણ ખબર નહી, કેમ કો ખબર હસી આવતી સે બો.
બરોબર, બરોબર શું કેવો છો, તમે બીજું?
બીજું તો કઈ નથી, જો હમણાં વરસાદ આવતું સે તમે હું, કેવ.
બસ ભાઈ અલા શાંતિ
શાંતિ શાંતિ એટલે વરસાદ ચાલુ છે તમારે ત્યાં?
હમ્મ ચાલુ છે તમે કયો.
બસ બસ તો આટલે આપતું જ છે ભાઈ એકદમ ઠંડુક થઈ
તમારે ત્યાં શું કહે છે વરસાદ?
એટલે ચાલતું છે એટલે હમણાં સ્ટાર્ટ થયું એટલે હારુ છે એમ કેમકે બહુ તાપ તાપ હતું હમણાં એકદમથી એમ બધું વરસાદ ચાલુ થયો એટલું બધું બંધ થઈ ગયું.
શું કેવો છે તમે?
એટલે વરસાદ બહુ એટલે તાપ બહુ હતું હમણાં એકદમ વરસાદ આવ્યું એટલે બધું ઠંડુ થઇ ગયું એમ માહોલ
હમ્મ કેમકે સવારે સવારે તો બહુ ઘણા બધા તાપ આવ્યો અહિયાં હવે દક્ષિણ ગુજરાતમાં અને પછી તો અહીંયા તાપનુ કઈ નામો નિશાન નથી પછી તો બહુ વરસાદ
તમે કાં ના તમે દક્ષિણ ગુજરાતથી બોલો.
અમે દક્ષિણ ગુજરાતી બોલીએ તાપી.
ઓકે ઓકે ઓકે.
હમ્મ.
હારું આપડે કઈ કઈ આપણે કઈ ટોપિક પર ડિસ્કસ કરીએ આજે?
આજે આપણે વાત કરીશું
હમણાં રીસેન્ડમાં રીસેન્ડમાં તમને ખબર ફાધર્સ ડે ગયો તો તમે કેવી રીતે સેલિબ્રેટ કર્યો એ? એ બી ટોપિક હારું છે વાત કરવામાં. ફાધર્સ ડે નો જો ટોપિક છે એ
હમ્મ મમમ પિતા દિવસ.
હમ્મ પિતા દિવસ એટલે
જો
એના પર ડિ ડિસ્કસ કરવામાં સારું એમ.
ના ના કઈ નઈ આપણે બીજું કોઈ જોઈશું બીજું ટોપિક જોઈશું આપણે જોઈશું તમને ખે કયો ભાવે એટલે અમે જે કઈ સ્પોર્ટસ રમો છો એટલે કઈ હા રમવાના રમત ઉપર આપ આપણેે બા વાત કરીશું.
ઓકે એ બી ચાલે કેમ કે એમાં એ ઇન્ડિયામાં એ બહુ ફેમસ એટલે પ્રખ્યાત ખેલને બહુ પેેશન છે એટલે પેશને બહુ બધા છે ને ફોલો કરે ને બધું સ્પિરીચ્યુઅલ બહુ છે ખેલ લીધે.
આ તમે જોશો તો જે એક ખેલ એક એવો હોય છે કે જીવનમાં આપ આપણેને ખેલ ખૂબ જ જરૂરી છે નાનપણથી લઈને મોટાપણ સુધી ઘણા બધા લોકો ખેલને રમવાનું પ્રયત્ન કરે છે અને અહિયાં હિન્દુસ્તાનમાં જેવા એકસો ચાળીસ કે તય એકસો પચાસ કરોડ જનતાની વચમાં એક અ ક્રિકેટ એટલે કે ઉહ દદ દળો અને બેટ એક એવો ગેમ છે જો ખુબ પ્રસિદ્ધ છે, હિન્દુસ્તાન અને આપણા ભારતમાં તો એને આપણે લઈએ આગળ વધવું જોઈએ. તમે શું, તમારે શું રહે છે, જો તમે હિન્દુસ્તાનમાં રહેવો તો તમને જે એ દડો અને જેએ એ બેટ હોય એના ઉપર તમે શું ટિપ્પણી આપશો? કે આપડે જીવનમાં કે શું જરૂરી છે, એટલે ઘણા બધા લોકો એ કેહ છે કે, અહીંયા હિન્દુસ્તાનમાં બહુ બહુ આ ક્રિકેટ એટલે બહુસ પ્રસિદ્ધ પ્રસિદ્ધ ખેલ
એટલે પ્રસિદ્ધ તો છે, અને પ્રસિદ્ધ તો છે ને એટલા ગમે રીલ બહુ જ લોકોને કેમકે, એવું સ્પોર્ટ સે ને કે તમે આમ આ ટાઈમે જો એટલે બધા ફેમિલીમાં એક ક્રિકેટર બનવાવાળો છે, એટલે બધાને એમ છે કે, ભાઈ મને આ ક્રિકેટ રમવાનું છે, ક્રિક કેટર બનવાનુ છે, આજના ટાઈમ હું ક્રિકેટ એટલે ઇન્ડિયામાં એક જ વધારે સ્પોર્ટ જે ચાલે તે ઇન્ડિયામાં આપણે ક્રિકેટ છે, એના પછી હોકી છે, ફૂટબોલ છે, કબડ્ડી છે, એ બધું એટલે લોકો ફોલો તો કરે પન વધારે સેલિબ્રેટ ક્રિકેટની જ કરે ઇન્ડિયામાં કે બઉ બધા મોટા મોટા સ્ટાર છે આપ પડા વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ બધા એટલે એ લોકને બહુ બધા લોકો ફોલો કરે ને એનાથી ઇન્સ્પાયર થાય ઇન્સ્પાયર થઈને આજે લોકો એ સ્ટેટલે એકેડેમી જાય રમવા માટે કેમ કે, એ લોકો એ લોકો ના ખબર છે કે, એટલું કોમ્પટિશન છે આ ખેલમાં એ લોકને ખબર છે કે કંઈ ટલે નિભિત થાય તો બી એ લોકોએ એ લોકોનું પેશન માટે એ લોકો જા જાય. કે ભાઈ તમીને કઈ એમ રમીને એમ ઈન્જોય કરીએ એમ.
નહી નહી મેં તમારા વાતથી એકદમ સાચી એટલે એક સોલા આના તમારી સુ વાત સાચી છે કેમકે, એવું કેહવામાં આવે છે કે, એ લોકો અઈ એ પોતપોતાને દીકરાઓ કે દી હોય કે દીકરી હોય એ લોકોએ પોતપોતાને રમત રમવા માટે એક કે ક્રિકેટ એક એવો ખ ખેલ ખેલ છે, જે ભારતમાં એટલો પ્રસિદ્ધ છે, જેનાથી ઘણા બધા લોકો એ લોકોએ ખૂબ પૈસા કમાવે બી છે ને આવા મોટા મોટા સ્ટાર ક્રિકેટર જેવા મોટા લોક તો અભિષેક શર્મા હોય કે, ટ્રેવિસ હેડ હોય આ બધા લોકો એટલે જીવનમાં આ બધાને જોઈને કે આપણને બહુ પ્રેરણા મળે છે કેમ કે, જે લોકો હમણાં નવાં નવા છે ને ઘણા બધા લોક તો એવા બી હોય કે પોતાને પેશન કરે ને એ લોકોનું સ્વપ્ન હોય કે આપણને એક દિવસ ભારતને આ એવું આપણને જોવું જોઈએ કે, એ લોકો ઉભરતા સિતારા જેવો હોય. તમે કકેહશો કે તમને જો કોઈ બોલે કહે કે તમે આ દડો ને એ જે બેટ હોય એ વળી ગેમ એટલે ક્રિકેટ, એ જો તમને રમવામાં આમ આવે તો તમે શું કેહેશો, એની ઉપર કે તમને એટલે ભાવશે કે એમ
તો અમે તો હમણાં ભી રમે એટલું વરસ થઇ ગ્યો. એના પછી બી અમે રમીએ ક્રિકેટ કેમ કે એવું સ્પોર્ટ છે ને કે ભાઈ એક અઠવાડિયેમાં એકવાર રમીજ લેવાનું એનાથી આપડો માઇન્ડ જે સ્ટ્રેસ છે, એ જોબ કરે આપડે વર્કલો વર્કલોડ હોય બધું એકદમ થી એમ એક દિવસ એમ રમો ને તમે તો તમને એમ લાગ કે કે ભાઈ હા, થોડોક શાંત થી મળે અને હું આ બધું રમત
સ્વસ્થ તમે સ્વસ્થ તને જોશો સ્વસ્થ તને જોશો તો તમને એવું ભાન રાખી શકો છો કે ખેલ જ એક એવો ઉત્સવ હોય છે, જેનાથી નાના દીકરાથી લઈને મોટા સુ બુઢ્ઢા લોકો આપણને એ સેટિસ એટલે બહું સંતુષ્ટિ આપે છે, જો આ કોઈ બી રમે
તે રમે ને કેમ કે બઉ બધા આટલે તે એક મારા એરિયામાં છે, ગ્રાઉન્ડમાં અમે બધું રમીએે રવિવારે તો એક અંકલ આવે પચપન કે સાઠ વર્ષના છે એ એટલું પેશન છે એના ગેમમાં એનો પગ માં લાગેલો છે. પર તે પછી તે છતાંય રમે એમ ચમ કે બહુ પેસેન્જ છે આજ ના ટાઈમે ક્રિકેટ એટલે ક્રિકેટ એટલે ગેમ નથી એ તો એટલે બહુ
હા એ એ ઇમોશન છે ન ન હા એ ત નહી નહી મેં તો સમજી ગયો તમારી વાત પણ એવું કહેવામાં આવે છે કે જે લોકો રમી રમીને પો પોતાનું એવું બ હોય કે ત્યાં કરિયર બનાવી લે છે તમે જોશો એ એક વરુણ ચક્રવર્તી કરીને એ ભારતનો એક ખૂબ જ સ્પિનર ગેદબાજ છે એ એને એની જર્નીમાં એવું કહેવાય છે કે એ એક એટલે સાધારણ વ્યક્તિ જ હતો.
હા એ તો એનું જર્ની એટલે મે ફોલો કર્યું એટલે એને જોયું.
જે જે એક એક ત્યાં ભણતો હતો એક ઈન્જિનિયરિંગ કોલેજ‌ એ લોકો એ એની સ્કીલસ માટે એનું અપબ્રિંગિંગ કર્યું એ ખુબ મોટો થયો પછી એ એના ઉપર કામ કર્યું પછી એક આઈપીએલ જેવી કે કોઈ હિન્દુસ્તાનમાં જે પ્રીમિયર લીગ હોય એના પર એનું નેટ બોલર તરીકે સિલેક્શન હોય એને કીધું કેું ભાઈ ફાસ્ટ બોલર છે ક્રિકેટમાં શું છે પેજ બોલરને ખૂબ માહિતી આપે છે સ્પિનર કરતા તો એવું હોય કે જો એ એને જો કીધું કે તું ફાસ્ટ બોલર છે તું ફાસ્ટ બોલર બની રહો પણ નહીં એને છે ને એના ઉપર ખૂબ કામ કર્યો એને ખૂબ વેરિએશન શીખી અને એ પોતપતાને એવી રીતે રિપ્રેઝેન્ટ કરે છે કે આજે હિન્દુસ્તાનનો એક સર્વશ્રેષ્ઠ ગેદબાજમાં એનું નામ આવે છે. તો એ લોકોને એ લોકોને જોઈને હા નહી નહી એકદમ બરોબર કેમ કે એવું છે કે જે જે છોટા છોટાં નાના નાના લોકો છે એ એ લોકો એ એવા જે છા પ્રસિદ્ધ ગેદબાજોને જોઈને ખૂબ જ પ્રેરણા લે છે કે હિન્દુસ્તાનમાં જે દડો અને બેટ ન જે સંબંધ હોય છે એ ખાલી એક ખેલ કે એક જૂનૂન ના હોય એ જીવનમાં એટલે ખૂબ આગળ વધવાનું એક તારીખ હોય છે.
હમણાં વર્લ્ડ કપ ભી ગયો આઈપીએલ ભી ગયો ને એમ પછી નેક્સ્ટ વર્ષ આવે વર્લ્ડ કપ કઈ એમ કેતા હતા.
તમને ખબર હશે કે હમણાં મોટા મોટા લોકો જેટલે મહેન્દ્રસિંહ ધોની. એ જ લોકો કો એ એજના લોકો સુધી એક નાનપણના વૈભવ સૂર્યવંશી જેવા લોકો ક્રિકેટમાં એટલે મોટા મોટા પૈસા કમાવે છે મા બાપનું નામ રોશન કરે છે એ લોકો માટે આટલો સાહિત્ય એટલે એટલો જીવનમાં કમાવાનું એટલો જીવનમાં એશ કરવાની હા આગળ વધવાનું નામ કવાનું એ બધું શું છે એ નથી
એ બધું એ લોકોને એટલે બઉુ મહેનત થી એ લોકો ગમા એવા એમ બી એમ એવી આવી ને કેમ કે એટલું બધું. આપડું પોપ્યુલેશન જેટલું છે એમાં. પછી એક સિલેક્ટ થવાનો એ બહુ મોટું વસ્તુ છે.
બરોબર કેમ કે શું છે કે તમે જોશો તો તમે ગાર્ડન જેવા સોસાયટીમાં બે બીજું માલો ઉપર તમે કેશો તો બેસી બેસીને નહીકાય જરા આગળ વધવું હોય તો આપણને જીવન માં બહુ જ આગળ વધવું હોય કેમ કે કોઈ કોઈ શું છે બેસીને સુઈને ઘરે સુઈને એવું એવું કાર્ય કરે કે એમને લાગે કે બહુ પૈસા કમાવે છે પણ એવું ના હોય તમે શું કે છો.
માર તો કઈ કહેવાનું નહી છે હમણાં તો કેમ કે આ ક્રિકેટ એવું છે ને ભાઈ તમે જે બી કીધું.
હમ તમે જશો તો લોકો લોકો ઘરે બેસી બેસીને બી પૈસા કમાવે છે તમે પોતાને જ જોઈ લો કે તમને લાગે છે કે તમે આમ કરીશો તોમ કરીશો પણ તમારાથી આગળ લોકો અઢાર વર્ષ જેવા લોકો જે ક્રિકેટમાં એટલું નામ તમે જો અને તમે જો તમે ક્યાં ઉભેલા છો તમે ક્યારે જશો તમે શું કરશો આવું મરાવશો ને આવું કરશો તો તો પછી એ શું છે એ બધું બદલી જાય છે તમે નથી સમજતા તો આટલા મોટા મોટા લોકો ખેલમાં આટલું મહુ સાહિત્ય કરે છે
તમારી વાત એકદમ સાચી છે આદિત્યભાઈ હ આર્ટ વિશે મા તમારી સાથે વાત કરવા મને બોવ આભાર લાગ્યું
બોવ આભાર તમારો બી આપણે કાલે મળીશું ખુબ ને અન્ય અન્ય ટોપિક ઉપર વાત કરીશું ધન્યવાદ
પાક્કું પાક્કું ધન્યવાદ